હા હા બલો બલો શું ચાલુ?
અવાજ આવે છે મારો?
હા હા આવે છે આવે છે.
હા તો આજે આપડે રોકડ વ્યવહાર સારો કે પછી કેશ? હા બેંક મતલબ કે ઓનલાઈન તમારા માટે શું સારું એના વિશેે વાત કરીએ બરોબર?
હમ બરાબર.
હા તો હું એમ પૂછતો હતો તમે કે તમે શું વધારે પસંદ કરો છો રોકડ વ્યવહાર? પેમેન્ટ રોડ માં કરો છો વધારે કે ઓનલાઈન?
હ જો મારે તો કેવું છે કે હું મોસ્ટ ઓફલી તો! જ્યાં યુપીઆઈથી જે પેમેન્ટ કરો છે જે. તેમાં સર રહે કારણ શું? કે તમારે જેટલું પણ પેમેન્ટ કરવું હોય ને એકદમ આસાનીથી તમે કરી શકો જેટલા પણ એક રૂપિયાનું પેમેન્ટ કરવું ને. તો તમે એક જ રૂપિયા મોકલી શકો આપણે જો રોકડમાં કરીએ ને. તો રોકડમાં કેવું રહે છે કે અમુક ટાઈમ એને જે. કોઈ વ્યક્તિને આપણે ચૂકવતા હોય તો તેની પાસે છૂટા ના હોય. એવું બધું ઘણી વખત થઈ શકે છે અને જે યુપીઆઈ વાળું જે પેમેન્ટ છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન. તેમાં આ ફાયદા છે અને કવું. આપણે ગમે ત્યારે બધું કરી શકીએ છેએ અને યુપીઆઈમાં તો એવું કે. તરત જ પૈસા ટ્રાન્સફર થઈ જાય છે બેંકો બેંકને આને કંઈ લેવા દેવા જ નથી એટલે બેન્કો કા. બંધ હોય ને છતાં આપણે કોઈ ટ્રાન્ઝેક્શન કરવું હોય ને. તોય આપણે કરી છીએ અને?
હા
યુપીઆઈમાં જે આઈડી ને યુપીઆઈ આઈડી આવે અથવા આપણેે કોઈ. ક્યુ આર કોડ જે હવે એ સ્કેન કરીને પણ પેમેન્ટ કરી શકીએ છે.
એવું બધું હોય ઘણા બધા ફાયદા પણ થતા હોય છે. હા હા અને એમાં કેવુ કે જે આપડે રોકડ સાચવવાની જરૂર નથી પડતી. ઘણી એ વખત કેવું થાય કે કદાચ આપણી પાસે રોકડ હોય તો ગુમ થવાનો પણ ભય થઈ શકે છે ચોરી પણ થઈ શકે છે. અને આમાં કેવું કે જો કદાચ મોબાઈલ ચોરાઈ જાય છતાંય આપણી જે પીન હોય આપણને યાદ હોય એટલે બીજું કોઈ વ્યક્તિ એ તો પણ કઈ કરી જ ન શકે અને હા યુપીઆઈ પિન વગર તો ટ્રાન્ઝેક્શન થઈ જ નથી શકતું. એટલે આવી બધી સુરક્ષિત સિસ્ટમ પણ બધી રાખવામાં આવે છે. જેને ઘણી વખત કેલું થું કે ફોન પે વગેરે જેવી એપ્લિકેશનો હોય ને તેમાં ત્રણ ચાર વખત બેથી ત્રણ વખત અલગ અલગ પાસવર્ડ જે માગે છે. કે જેમાં તમે પેમેન્ટ કરો તેનું પણ એને જે પાસવર્ડ અલગ હોય અને એપ્લિકેશન ખોલો ને તેમાં પણ પાસ અલગ હોય તેના કારણે તમારી સાથે કોઈ ફોડ થવાનો તો ચાન્સ રહેતા જ નથી.
હા એ વાત તો તમે સાચી કરી પણ ને તો પણ ફ્રોડ તો થતા જ રહેતા હોય છે કારણ કે કેનારો હને જે અમારા સ્કેનર શું મા કે જે ફ્રોડ કરનાર સાયબર ક્રાઈમર હોય ને તો એ બધા કેવી રીતે કરતા હોય છે ફ્રોડ તો હોય ને એ આપણા જેવા બાળકો મતલબ વિદ્યાર્થીઓ જે ટેકનોલોજી ને જાણતા હોય કે એવા બધાને નથી ટાર્ગેટ કરતા પણ ટાર્ગેટ કેવા લોકોને કરે ખબર છે જે ઉંમર વાળા વ્યક્તિ હો છે ને દા જેમ કે આપડા દાદા હોય આપડા પપ્પા હોય તો આ બધાને કઈ ખબર ના પડતી આવી તો ઓનલાઈન વિશે તો એવા બધાને લોકોને ટા ટાર્ગેટ કરે છે અને એમને એવી વાતોમાં ફસાવે છે. ઓટીપી લઈને આખા ખાતા ખાલી કરી નાખે છે એમના બેંક ના. તો આવી તો ઘણી વાર ફ્રોડ થતા પણ હોય છે. જે તમે વાત કરી પેમેન્ટની તો પેમેન્ટમાં તમે ફાયદો જો તમારી જોડે કેસ ના હોય તો તમે ઓનલાઈન ટ્રાન્સફર કરી શકો છો અને પાછું કે જો હવે તમારી જો કેશ છે પણ સામે વાળા જોડે એના ચેન્જ નથી મતલબ કે છૂટા પછી તો હવે છૂટા લેવા માટે તમારે માથાકૂટ કરવી પડે છે ને એવી બધી માથાકૂટ થતી જે હવે તમે ધારો કે બેંકમાં ગયા હો આ બેંકમાં મોલમાં ગયા છો અને તમારે ચારસોને ત્રેપન રૂપિયા થયા તોવે તમે ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટ કરો તો તમારે ચારસો તેપણ જ કરવાનું થાય અને બાકીનું વાંધો ના આવે અને આવી રીતે જ સરકારમાં લાઈટ બિલ ભરવા કે એમાં જઈએ ને તો આપડે ઓનલાઈન પેમેન્ટ કરીએ તો લખેલું હોય ને એટલું પેમેન્ટ આપડે કરી શકીએ અને કા પછી આપડે જો લાાઈટ બિલ ભરવા જઈએ ને તો પછી ત્યાં આપડે જમા મુકવા પડે છે રાઉન્ડ ફિગર આકડો જ કેવો પડે છે જેમ કે હવે છપ્પનસો અડતાલીસ લાઈટ બિલ આયુ છપનસો પચાસ રૂપિયા જ લે એ તો બે રૂપિયા આપડે જમા મૂકી દે પછી બે તાલીશ હોય તો પણ એ પચાસ જ લઈ લે તો આવી રીતે બે રૂપિયા જમા મૂકીને તમારે લાઈટ બિલ પછી જ્યારે એ બે રૂપિયા નવું લાઈટ બિલ આવે ને એમાં ક પણ આના કારણે મ વાંધો ના આવે નુકસાન ના જાય પણ આવી રીતે કોઈ માથાકૂટ રે થોડીક એના કરતા હોય ને જો આપડે ઓનલાઈન પેમેન્ટ કરીએ ને તો સીધું જેટલું થતું હોય ને એટલું જ થાય પેમેન્ટ ખાતામાંથી જતું રહે અને પાછુ પાછું હવે તો ઘણી બધી સરકારમાં શિષ્યવૃતિ હોય એવું બધું પણ બહાર પાડે છે તો એ બધી શિષ્યવૃત્તિઓ બધું ઓનલાઈન આવે છે પહેલા ને કેશ માં આવતું તો એમાં ને, ભ્રષ્ટાચાર બહુ થતો કે પંદર હજારની શિષ્યવૃત્તિ બહાર પાડી હોય ને સરકારે વિદ્યાર્થી માટે તો એના જોડે આ ત્રણ હજાર કે એટલી જ મળે એને ચાર હજાર બાકી લું બધું વચ્ચે ખવાય જાય ધીરે ધીરે ધીરે કરી કરીને એના કારણે ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો હતો તે પછી સરકારે એના ઓનલાઈન ખાતા તમામાં એના જે વાલી હોય તો એનું ખાતું હતું એના ખાતામાં કા પછી એના ખાતામાં મતલબ જે વ્યક્તિ તિ હોય એના પોતાના નામ ના વિદ્યાર્થી ના ખાતામાં આવી રીતે બે ના ખાતામાં જ ખાલી તે પૈસા ટ્રાન્સફર કરે આવ શિસવુતી તેનાજુ બીજું ખાતું હોય ને તો આવે જ નહી એના કારણે જે ભ્રષ્ટાચાર થતો હતો ને તો એ પણ ઘણો ઓછો થઈ ગયો અને પાછું કે ભારત સરકાર નો તો નિય, ઉદ્દેશ્ય પણ છે કે બે હજાર માં કેશલેસ ભારસ બનાવવાનું એટલે કે આજ જે ભ્રષ્ટાચારો બધા થઈ રહ્યા છે ને એ કેસ ના કારણે જ થઈ રહ્યા છે જો તમારે કેસ હોય જ ને તો બધા તે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઓનલાઈન એન્ટ્રીઓ થાય બેંકમાં તો એના કારણે હે ને આવી રીતે ભ્રષ્ટાચાર થવાનું એકદમ બંધ જ થઈ જાય કારણ કે હવે સરકાર ની જો અંદર આવતી હોય તો એ સ્પેશિયલ કોઈ લિમિટેડમાં જ હોય એમથી વધારે આવતી જ ના હોય સમજે તમે વાતને
હા બરાબર બરાબર જબો તમે વાત સારી કરી એકદમ મસ્ત મને પણ સાંભળવાની મજા આવી અને જો યુપીઆઈમાં કેવું હોય છે કે આપણે જો રોકડમાં પેમેન્ટ ક અમુક ટાઈમ કરીએ તો કેવું થાય કે જાણે કે આપણે બજારમાં હજાર રૂપિયા લઈને ગયા અને રૂપ લોકલમાં પેમેન્ટ કરતા હોય ને તો અમુક ટાઈમમાં કેવું થાય કે ક્યાંક પૈસા ખોરે છેે કાં તો પેમેન્ટ વધારે અપાઈ જાય તો એમાં આપણને હિસાબ મળવો મુશ્કેલ થઈ જાય પરંતુ જે યુપીઆઈ થી આપણે ટ્રાન્ઝેક્શન કરીએ ને એમાં કમ્પ્લીટ આપણે જે હિસ્ હિસ્ટ્રી હોય જે એ દરેક પ્રહેમા જે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ મળી રહે તેનાથી કઈ એવી પણ કઈ તકલીફ વગેરે કંઈ સર્જાતી નથી અને યુપીઆઈમાં પણ કેવું હોય છે કે થોડાક નુકસાન પણ હોય શકે જેમ કે આપણે ઇન્ટરનેટ ની જરૂર પડે કદાચ નેટ તમારી પાસે ન હોય તો તમારો પેમેન્ટ પણ ન કરી શકો પરંતુ, અત્યારે કેવું હોય કે તમે જે પણ જગ્યાએ કોઈ દાખલા તરીકે હોટલમાં જાઓ કે બસ સ્ટેન્ડમાં જાઓ કે પેમેન્ટ તમારે કરવું હોય તો ત્યાં વગર તમને વાઈફાઈ મળી રહે વાઈફાઈની સુવિધા મળી રહે કે જેનાથી તમે કોઈપણ પ્રકારનું જે પેમેન્ટ હોય એ કરી શકો છો અને બીજું પણ કવું કે જે યુપીઆઈમાં હોય તો ત્યાં આગળ સાયબર ફ્રોડનું પણ જોખમ રહે છે કદાચ તમે વાત કરી હતી કે આપણા જે દાદાઓ હોય તેમને ખોટી એવી રીતે એને ધમાવ કોઈ એવી વાતમાં વળાવીને તમે એમની પાસેથી યુપીઆઈ લઈ લે છે જે ઓટીપી હોય તે લઈ લે છે તે આવું પણ કહી શકે અમુક ટાઈમ કેવું હોય અક ઘણા મેસેજ મારા વંદ મોબાઈલમાં પણ આવે છે કે જેમાં ખોટી ખોટી લિંકો મૂકેલી છે તમને કહે છે કે કે તમે આ લિંક ઉપર ક્લિક કરો અને તમને પાંચ હજાર મળી જશે પરંતુ આ એક દિવન કમ્પ્લેટ ફોરફોર્ડ જ હોય છે આપણે તો આવું જાણીએ પરંતુ આપણા જે દાદા હોય તેમને આવી ખબર નથી પડતી અને તેઓ આવી રીતે ભૂલ થી લિંક ઉપરથી ક્લિક કરવાથી ઘણું બધું નુકસાન પણ કરી શકે છે. એટલે અમુક ટાઈમ જે હોય અમુક ટાઈમ તમે જોતા હશો કે ઈય એક ઇમેજ હોય ને તેની અંદર જ ક્યુઆરકોડ હોય છે અને આવી તો ઓટોપેમેન્ટ પણ થતું હોય છે. અને બીજું કે એવું આપડે જે ઓટીપી ચેક કરીએ ને તેનાથી પણ આપણે પૈસા ઘણો વધે છુટ એ પેલું થઈ શકે છે. થઈ શકે આવા બધા પણ ને અમુક ટાઈમ પણ કેવું કે કે એમાં આપણે ઘણા બધા કદાચ પૈસા પડ્યા અને સર્વર કોઈ ટેકનિકલ સમસ્યા આવેને તો તેનાથી આપણે ટ્રાન્ઝેક્શન નહી કરી શકતા ન ત્યાં આપડણે થોડોક અટકી શકીએ છીએ.
અને જે યુપીઆઈ હોય તેમાં જે અમે હું એમ કહીએ કે એપનું જે યુઝ કરું છું યુપીઆઈમાં તેમાં કેવું કે તમે દર મહિને પાંચ હજાર કે તેનાથી ઓછું જ જે તે ટ્રાન્ઝેક્શન હોય તેવું કરી શકો એટલે કે મર્યાદા હોય છે એમાં પરંતુ બધી એપ્લિકેશનમાં એવું હોતું નથી પણ અમુક એપ્લિકેશનમાં તમે કે બિઝનેસ ફોન પે હોય તેમાં તમારે જેટલું પણ ટ્રાન્ઝેક્શન કરવુ હોઈ એટલું તમે કરી શકો અને વધારાનો અમુક અંદર ચાર્જ લાગતો હોય છે. પરંતુ જો તમે એ આરામથી જ્યારે ટ્રાન્ઝેક્શન વગેરે હોય તે કરી શકો છો.
હા એ વાત તો તમારી સાચી જ છે કે ચાર્જે તો લાગતો હોય છે અને એ પાછું બધી એપ્લિકેશન ઉપર નથી લાગતો કેટલીક એપ્લિકેશન ઉપર લાગે છે. અને તમે જો પેટીએમ કે એવી રીતે વાપરતા હોય તો પેટીએમ ઉપર નથી લાગતો અને એમાં ઉપરથી પૈસા મળે છે મતલબ કે એક સ્ક્રેચ કાર્ડ મળે છે તો એ સ્ક્રેચ કાર્ડ માં કેશ બેક ને એવી રીતે બધુ મળતું હોય છે. અને જે વાત કરી ઓનલાઈન પેમેન્ટની તો સરકાર હવે ફરવાલાયક સ્થળો હોય ને જેમ કે હવે આપડે કચ્છના રણમાં જઈએ કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી એ બધાની જે ટિકિટ લેવાની થાયને તે બ ધી ટિકિટ આપડણે ઓનલાઈન જ લઈ શકીએ બરોબર કેશમાં ના લઈ શકીએ તો હવે એ ઓનલાઈન લેવા જવું હોય ને આપડે તો એમાં કેવું થાય છે કે હવે કચ્છમાં સફેદ રણની જ વાત કરી લઈએ તો એમાં હેને તમને નેટ એ બાજુ માં મળે નહી ફોનમાં બરોબર તો હવે તમારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું હોય તો થાય નહી અને ત ટિકિટ ઓનલાઈન જ નોંધાવી શકે તમે ત્યાં ટિકિટ મળે પણ સર્વર ડાઉન હતું હવે અમે ગયા ને એ વખતે તો અમને ટિકિટ ના મળી તો પછી અમે અહિયાંયા જે નેટવર્ક જેમને મળતું હોય એમને ફોન કર્યો કોન્ટેક્ટ કર્યો એમનો અને એમને કીધું કે આટલી ટિકિટ બુક કરવી છે તો એમને ઓનલાઈન ટિકિટ બુક કરીને ત્યારે ટિકિટ બુક થઈ ને તો ટિકિટ જ બુક નથી થતી. એના કારણે ઓનલાઈન ક્યારેક આવી રીતે નુકસાનકારકમાં બની જાય છે અને હેરાન પણ કરે છે જ્યારે કેશ હોય તો આપડા જોડે તો આપડે કેશ ચાલુ હોય તો કેશ સરળતાથી આપડે આપીને ટિકિટને એવું બધું મેળવી શકીએ છીએ અને પેમેન્ટ તરત કરી શકીએ છીએ જ્યારે ઓનલાઈન આવું નથી થતું. અને હવે તો જ ક્યારેક ક્યારેક પાછું સર્વર ડાઉન પણ થઈ જાય છે તો એના કારણે ગૂગલ ને પેટીએમ એ બધાજ ત્રણ-ત્રણ, ચાર ચા ર યુપીઆઈ આઈડી આપે છે તો જેના કારણે હે ને તમને શું કેવાય કે કોઈ એક બેંક ને પેટીએમ આઈડી છે યુપીઆઈ આઈડી છે જેમ પેટીએમ એક્સિસ. બરોબર તો હવે એક્સિસ બેંકની યુપીઆઈ આઈડીમાં સર્વર ડાઉન થાય ને તો તમે ઓ - ઓટોમેટિક પેટીએમ હેને એચ એચડીએફસીની યુ યુપીઆ આઈડી ઉપર ટ્રાન્સફર થઈ જાય. તો એના કારણે તમારું ટ્રાન્ઝેક્શન ઉભુંના રહે અને સર્વર ડાઉન હોયને તો પણ એ સચવાઈ જાય. આવી રીતે પણ હવે ફીચર્સ ઘણા મળી રહે છે અને હવે તો પાછું ફિંગર પ્ર્રિન્ટ ઉપર થઇ ગયું - એતો ફિંગર પ્રિન્ટથી તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો, તમારે પિન બિન નાખવાની પણ જરૂર પડતી નથી. બાયોમેટ્રિક,
હા, હા. હા એતો એજે ફિંગર પ્રિ -વાત કરીને એ અત્યારે એક સારી એ. લાવી છે, જેનાથી કું કે કોઈપણ વ્યક્તિ તમારી, કોઈપણ કરી શકતું નથી કદાચ તમે જને તો તમે જ એને, તે ટ્રાન્ઝેક્શન વગેરે કરી શકો તેના સિવાય તો મુશ્કેલ જ છે, અને એક અત્યારે જે યુપીઆઈ તો છે, પરંતુ બેંકના પણ. બેંકમાં આપણે જે, યુઝ કરીએ તો એમાં પણ ઘણા બધા ફાયદા હોય છે, તોકે પહેલાં બધું પૈસા- આપણે સુરક્ષિત રહેતા - અને જે યુપીઆઈમાં કેવું હોય છે, કે આપણે પૈસા ગમે તેટલા પડ્યા હોય તેમાં વ્યાજ નથી મળતું. પરંતુ જે બેંકમાં હોય ને ત્યાં આગળને આપણે કદાચ બચતખાતું ખોલાયેલું હોય, તો તેમાં તમારી રકમ પડી હોય તેના પર વ્યાજ પણ મળતું હોય છે, અને- એમકાર્ડ જે ડેબિટકાર્ડ અને આજે યુ. પી. આઈ હોય- તે બેન્કિંગ દ્વારા જેની આપણે આવી સુવિધા મળતી હોય- અને બીજું કે તમારી પાસે જો કદાચ બેંક એકાઉન્ટ હોય- તો સરળતાથી લોન મળી રહે છે, એટલે એ પણ એક સારી- જેની સુવિધાઓ હોય છે, પછી એક એક જે ચેકને આર. ટી. જી. એસ, એની પછી આ બધી - બેંકિંગમાં મળતી હોય અને સરકારની જે સહાયો હોય, એ પણ એના પણ પૈસા જે ડાયરેક આપણા બેંક એકાઉન્ટમાં આવી જતા હોય- ઓનલાઈન બેન્કિંગ દ્વારા આપણે બીજાપણ, ઘણા બધા કામો કરી શકીએ અને કોઈ સરકારી યોજના હોય, તેનો પણ લાભ આ આસાનીથી આપણે લઈ શકતા હોય છે. પરંતુ આમાં બેંકિંગમાં કેવું હોય છે, કે અમુક-